હલો કેમ છો? હા મજામાં હો તમે કેમ છો હમ હમ.
હા હું પણ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હમ આજે આપણે નોકરી અને ધન ધા ના જે ફાયદા ગેરફાયદા થતા હોય એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો જેથી આપણને ખબર પડે કે નોકરી સારી કહેવાય કે અ ધંધો સારું કેવાય.
સાચી વાત છે હા ચોક્કસ ચોક્કસ સરસ આ આપનો ટોપિક છે. હમ.
ચલો બધા છે ને નોકરી નોકરી પણ જરૂરી જ છે અને અ ધંધો પણ જરૂરી છે. અ કેવી રીતે કે નોકરી એટલે કે આપણેે જયારે પણ નોકરી કોઈ પણ આપણે સંસ્થામાં કમ ની એમાં કે ગમે તે સરકારી કચેરીમાં પણ આપણે નોકરી કરતા હોય તો હર અ મહિને આપણેે જે પણ અ પગાર હોય એ આપણને મળી રહેે છે અને અ ધંધામાં આપણે જેટલી મહેનત કરી એ પ્રમાણે આપણને પગાર નું કેવાય આપણું આપનું વળતર મળે છે.
હા એ સાચે જ કે નોકરીમાં કેવું કે આપણે પૈસાનું રોકાણ નથી કરવું પડતું આપણે મહિનો કામ કર્યું એટલે આપણને સીધો પગાર મળી જાય છે. જયારે ધંધામાં કેવો હોય છે કે આપણે પેલા એમાં પૈસા નું રોક રોકાણ કરવું પડે છે આપણને તરત ને તરત નથી મળતું. ઘણા વખતે ત્રણ ચાર મહિને મળે ઘણી વખત તો છ મહિને પણ મળે છે. તો એમાં આપણે પૈસાનું રોકાણ થાય છે. એ એક મેન વસ્તુ છે. હા.
સાચું કીધું અને નોકરી નોકરી આપણે કરીએ ને ત્યારે આપણને પીએફ પેન્શન, મેડિકલ રજા, જેમ કે કોઈને કઈ ઘરમાં અકસ્મિત કઈક તકલીફ પડી ગઈ હોય તો પણ નોકરી માંથી આપણને એ બધું આપને અ પગાર માંથી નથી કાપતા આપને સુવિધાઓ મળે છે. એ પ્રમાણે આપણને પૈસા મળી જાય છે એટલે આપણે પગાર તો આપને આપણો પૂરો મળે છે એટલે આપને વાંધો નથી આવતો પણ ધંધામાં આપણે ખુદ બીજાને આપવું પડે છે આ બધું આપણને આ બધી વસ્તુ વસ્તુ નો લાભ નથી મળતો.
હમ્મ, હા સાચી વાત છે એટલે નોકરીમાં જો આ બધું આપણને મળે છે, તો આપણને અ વધારાનો કોઈ ખર્ચોય નથી લાગતો, અને આપણને એવુંય નહી થાય કે હા પાછો આવતા મહિને આપણને શું કરશું. શું પૈસા વધશે કે નહી વધે કે એવું કઈ નહી થાય, પણ નોકરી છે એ આપણે કેવું છે કે, આપણેે બીજા બોસની નીચે આપણે કામ કરવું પડે છે, એટલે એક થોડુંક એવું થાય છે, જયારે ધંધામાં શું છે કે આપણે વ્યક્તિ છે એ પોતે પોતે જ માલિક હોય છે. એટલે નોકરીમાં આપણેે, હ, નોકરીમાં આપણે આપણા નિર્ણયો નથી ચાલતા જયારે ધંધામાં કેવું હોય છે કે, આપણે આપણા નિર્ણયો પોતે લઈ શકીએ. એમ
હમ્મ અને એ હા એ પ્રમાણે આપણેે ધંધા માં કેવું હોય કે આપડે બીજા લોકોને રોજગાર આપીએ છેએ, જેટલું આપણને આ આપણેે જેટલું કમાણી કરી કરીએ એમાંથી એક બધાને જેટલો રોજગાર હોય એ પ્રમાણે આપણે એને આપીએ છીએ અને નોકરીમાં આપણે ખુદ ને મળે છે. એટલે નોકરીમાં કેવું હોય છે, કે કઈ પણ આપણને કદાચ બોસ આપડે જે મેન સાહેબ હોય છે. એ એને કરતા આપણને વધારે ખબર પડતી હોય તો પણ આપણે એને સીખામણ નથી આપી શકતા. આમાં ધંધામાં આપડે જેટલી મહેનત કરીએ એટલા આપને પૈસા
હા, એટલે આપણેે કમાણી કરવાની મહેનત કરીએ એટલે જે પણ કમાણી હોય એ આપણને મળે ધંધામાં પણ નોકરીમાં આપણે ગમે તેટલી મહેનત કરીએ, પણ આપણને જેટલો પગાર હોય એટલું જ આપણને મળે એટલે એ બેમાં એ થોડુંક ડિફરન્સ છે. પણ છી આપણેે પણ જોઈએ તો ભારત જે આપણા દેશ છે એની અંદર કેવું નોકરીને ધંધા બેય નું મહત્વ છે. અટલે અત્યારે તો કેવું છે મોટા મોટા પગાર હોય છે, તો એમાં કઈ પ્રોબ્લેમ થતા નથી, એમ તો
આ પગાર મોટા હોય છે પણ સામે પછી ખર્ચા એટલા હોય છે ને કે અત્યારે છોકરાઓને ભણાવવાની ફી ને એજ જેટલું બધું છે ને, કે બધું પૂરું થતા થતા પછી એટલું બધું બચતું જ નથી. એટલે નોકરી અ એટલે આપડે ધંધામાં પેલે મૂડી રોકાણ કરવું પડે કે જે આપણી પાસે મૂડી જ ન હોય તો પછી ધંધો આપડે નોકરી જ કરવી પડે એટલે નોક નોકરી કરવી સારી જ કેહેવાય કે આપણેે કોઈ જાતનું રોકાણ નથી કરવું પડતું, એ પેલામાં આપણે રોકાણ કરીએ અને પછી એ કદાચ નુકસાનીમાંય જાય એનું કઈ નક્કી ના હોય.
હા ધંધામાં એવું બની શકે છે, આપણે એ જોખમ ઉઠાવવું પડે છે. તો જ ધંધો અને ઘણી વખત તો જો આપણેે જે રોકાણ કરેલું હોય એ પણ બધું જતું રએ છે. તો ઘણી વાર ધંધા વાળા લોકો સાવ રસ્તે આવી જાય છે કે એનું બધું, અ ઘર ને બધું વેચાઈ જાય છે એવું પણ થાય છે.
હા, અને એની નીચે જે પણ વ્યક્તિઓ કામ કરતા હોય પગાર ઉપર એ લોકોને તો પગાર ચૂકવવો પડે છે, એટલે બધું એ લોકો એ નુકસાન છે ને એમ ધંધા ના માલિકે એ નુકસાન ભગવવું
હા એટલે જ ને એટલે એના કરતા નોકરી હોય તો આપણે કેવું કે કદાચ ને કાઈ એવું નાનું મોટું અ એ હમમ. જે ઓલું થયું હોય કે નુકસાન થયું હોય તો નોકરી કરતા માણસોને તો પૂરતો જ પગાર મળે છે એની આવકમાં કઈ ફેરફાર થતો નથી. પણ જો એ વ્યક્તિ ખૂબ હોશિયાર હોય ને વધારે મહેનત કરતો હોય અને એને એનાથી જ જો ધંધો ચાલતો હોય તો પણ એ નોકરી કરે છે એટલે એને તો જેટલી બાંધેલી આવક હોય એટલી જ મળે છે.
એટલી જ મળે સાચી વાત. અને નોકરીમાં કેવું હોય છે કે નોકરીમાં કેવુ હોય કે જે પણ નિયમો બધા રાયખા હોય એનું આપડે પૂરેપૂરું પાલન કરવું પડશે. જેમકે સવારે નવ દસ વાગે પહોંચી જવાનું પણ દસને પંદરે પોહોંચ્યા તો તમારો અડધો પગાર કપાઈ જાય. અવે તો અંગુઠાની ને એવી સી અ સિસ્ટમ આવી ગેય છે કે ત્યાં અંગુઠો લગાવી દેવાનો એટલે ત્યાં આપણો ટાઈમ નક્કી દેખાઈ જાય કે કેટલા વાગ્યે અંગૂઠો લગાવ્યો એટલે ડાયરેક્ટ પગાર કપાઈ જાય છે. એવું હોય છે નોકરીમાં અત્યારે
હા એ તો એ એ લોકોને રાખવું જ પડે નહીતર ઘણા લોકો શું કરે કે ટાઈમ હોય એના કરતા અ અડધો કલાક કલાક બધા લેટ આવે. તો એનું મેનેજમેન્ટ આખું ખોરવાઈ જાય ને કંપનીમાં એટલે હવે બગડી જાય.
આખા દિવસનું, આખા દિવસ નું માલિકે બધી જે મેનેજમેન્ટ કર્યું એ આખું વિખેરાય જાય.
અને એકને જોઈને પછી બીજા માણસો એવું કરે તો ત્રીજા માણસો એ એવું કરે. તો પછી એટલે જ તો એનો ધંધો ચાલે જ નય ને બધા નોકરી કરવા વાળા જો આવું બધું કરે એટલે આ બધા હવે આ લોકો એ કાયદા સખત કરી દીધા છે કે ભાઈ ના આવો તો આટલો પગાર કપાય જાય. નોકરી એ કેવું હોય છે કે બે સરકારી નોકરી હોય અને આપણેે પ્રાાઈવેટ નોકરીઓ હોય છે અને ઘણા એ સેમી ગવર્મેન્ટ પણ હોય છે. તો એમાં પણ અલગ અલગ હોય છે. જો સરકારી નોકરી હોય તો એમાં બધું થોડી છૂટછાટ હોય છે. જ્યારે આ જે પ્રાાઈવેટ નોકરીઓ હોય એમાં થોડુંક સ્ટ્રકલી બધું અ કાયદાઓનું પાલન થતું હોય છે.
સાચી વાત અને કોઈ પણ વ્યક્તિ હોય એ એ અત્યારે પોતાના વિચાર સારા હોય, મહેનત તો એ બો જ કરી શકતા હોય એના પોતાનામાં એવું નેતૃત્વ કરવાની પણ તાકાત હોય તો પછી એને ધંધો જ કરવો જોઈએ. કારણ કે પછી એ નોકરી કરવા જાય ને તો એને એને રોજે સાંભળવું જ પડે કારણ કે એ પોતાના વિચારો જ ઘડી ઘડી બોલે તો માલિકને નથી ગમતું કે આ કેમ મને શીખામણ આપે છે એટલે એને પોતે ધંધો જે પ્રમાણેના વિચારો હોય ને એ પ્રમાણે ના નોકરી કરવી જોઈએ અને એ જ પ્રમાણે એને ધંધો કરવો જોઈએ તો જ એ આગળ વધી શકે.
હા સાચી વાત છે એટલે આમાં શું હોય છે પોતે કોઈ બધા વ્યક્તિ હોય ને એને પોતાની એ રીતની કુશળતા હોય એ એને રસ હોય અનુભવ હોય. અને પરિસ્થિતિ અનુસાર એને એવો માર્ગ પસંદ કરવો જોઈએ. અ નો નોકરી કરવી કે, ધંધો કરવો. જો કોઈ વ્યક્તિ છે ઈ જોખમ લઈ શકે. અથવા તો તો ઈ ધંધો કરી શકે પછી ઘણા લોકો ઈ એમ કેય કે ના ના આપણે જોખમ નથી લેવું એવો વિચાર કરવા વાળો વ્યક્તિ હોય તો એ. નોકરી એને નોકરી જ કરવી પડે પછી ઘણા લોકો કેવા નવા વિચાર
હમ બોલ.
હમ હમ હમ
જે નોકરી માં અત્યારે કેવું છે. કે જેટલી આ જેમ કે અત્યારે પચીસ હજાર પગાર હોય તો એ. એમાંથી આપડે બધા અત્યારે તો લોન ઉપર જ બધું મળે છે એ સિવાય તો કઈ મળતું નથી અને બધા પેલે જે સ સામૂહિક બધા સાથે રહેતા હતા એવી રીતે કોઈ રેતા નથી બધા અલગ અલગ જ ર રહે છે એટલે લોન કરાવી જ પડે. પેલા એક સાથે રહેતા હતા તો વાંધો નહોતો આવતો બધા જ અલગ અલગ રહેશે કોઈને. અ સાથે રહેવું ગમતું જ નથી. એટલે જો અલગ અલગ રહીએ તો અલગ અલગ ઘર લેવા પડે એટલે ઘર લેવા માટે તમારે લોન તો કરાવી જ પડે એટલે લોન ના હપ્તા નીકળી જાય છોકરાઓની ફી નીકળી જાય ટ્યુશનની ફી નીકળી જાય પોતાના અ પોતાના પર્સનલ ખર્ચા હોય એ બધા નીકળતા નીકળતાય કઈ નથી બચતું અત્યારે આ જમાના માં એટલી મોંઘવારી છે કે કઈ નથી બચતું એટલે કમસે કમ તમારો દોઢ દોઢ લાખ એક લાખ થી દોઢ લાખનો તો પગાર હોવો જ જોઈએ. તો જ તમે તમે અને તમારું પરિવાર સ સુખીથી જીવી શકો.
હા બસ આપડે આ એટલું જ જોવાનું કે નોકરી હોય કે ધંધો હોય પણ સફળતા માટે આપણે મહેનત ઈમાનદારી અને સમય નું પાલન હા અને સતત શીખવું છે નવું કઈક શીખવું છે એવું જો આપડા મન હોય ને તો આપણે ગમે એવું કામ હોય ને નાનું હોય કે મોટું હોય એ આપણે પૂરું પાડી શકીએ છીએ એ પછી આપણે નોકરી કરતા તા હોય કે ધંધો કરતા હોય. તો એમાં પણ આપડણે આ બધી વસ્તુ નું ધ્યાન રાખીએ ને તો એમાં સ સફળતા આપણને મળે જ છે તો સરસ આજે તમારી સાથે આ બધી વાત કરવાની બહુ મજા આવી તો પાછા બીજા ટોપિક સાથે મળશું પાછા બરાબર હા હા ચાલો હા રાખવું હા હા હા. બાય.